હાઇ કેમ છ મજમાં
હો બસ મજા મજા તમે કયો કેવું ચાલે?
બસ જો ચાલે છે.
હમણાં તો બહુ જલસા મસ્ત અત્યારે ફિરહાલ બસ બે રહ્યા છે હવે ભનવાના.
બરાબર પછી તો શાંતિ નહિ.
હો એકદમ જલસા પછી તો.
હમ્મ હમ્મ બરાબર.
ભાગી જ બહુ દિવસે યાદ કર્યા?
હઉ કીધું આજે તમને ફોન કરીએ કેમ છો?
બરાબર છે. તમારે કેવું ચાલે બાકી?
મારે બરાબર ચાલે છે. હું તો આ પ્રોજેક્ટ કરતી પોલ્યુશન ના ઉપર. તમારું શું કેવું એના પર?
પોલ્યુશન એ તો હવે શું કેવું હમણાં તો અત્યારે આજકાલ ના જનરેશન અને બધા આપડા કાર્યો એવા થઈ ગયા છે ને કે જ્યાં જોવ ત્યાં એક તો ગંદગી ગંદગી લેન્ડ પોલ્યુશન એટલું થઈ જાય પછી પાણીમાં જેમ તેમ જવા દઈ. ઈ છે વસ્તુઓ.
સાચી વાત છે લોકો અત્યારે ગંગા નદી માં પણ કેટલો ક કચરો નાખે છે.
એજ બહુ વધારે પડતું જ લાઈક વધી રહ્યું છે.
એજ તો. બધા બધી જગ્યાઓ ગંદગી કરે છે કોઈ સ્વચ્છ તો રાખતું જ નથી.
એજ અને કેવું કેમ જેમ તેમ બધે જેવું તેવું આપણે કરી રહ્યા છીએ એના લીધે બધું જ ખરાબ થયું છે ઈવન એના લીધે સ્વાસ્થ્ય ઉપર બી કેટલું અસર પડે છે બધું જોવા જઈએ તો.
કેટલા દવાખાનોમાં તો લાઈનો લાગી છે.
હા એજ કેમ કે પાણી જેવું ખરાબ આવે છે ને.
હમ્મ. આજ જોઈને અમારા ટીચરે અમને આજ ટોપિક ઉપર પ્રોજેક્ટ કરવા આપ્યો હતો કે તમે લોકો તમારી રીતે લખો એમ.
બરાબર છે. તો કેવો રહ્યો પ્રોજેક્ટ તમારો?
હજુ તો બાકી છે થોડો ઘણો લખ્યો છે હજુ તો મેં. હજુ તો મેન તો હવે બધ બધી વસ્તુઓ લખીશ. કેવી રીતે પોલ્યુશન થાય છે જેમ કે હવે આ નોઈસ પોલ્યુશન ન તો હોય જ. મોસ્ટ ઓફ બધા કેટલા હોરનો વાગતા હોય.
હાશ તો.
લોકો એ પણ નથી સમજતા કે બ બ હા.
રાત્રે બી રોજ જોર જોર થી બધા ગીત તો વગાડ વગાડ કરે છે.
હા એ બી છે અને લોકો એ પણ નથી સમજતા કે હોસ્પિટલ છે તો હોરન ના વગાડીએ તો પણ લોકો હોરન વગાડતા જાય છે.
અરે હું હમણાં ની જ વાત કરું ને. મારી તો આજુબાજુ જ બહુ બધી હોસ્પિટલો હોય છે પણ તો બી જયારે આખો દિવસ જોઈએ તો હોન હોન હોન ચાલુ જ હોય છે.
સાચી વાત છે લોકોને એ પણ નથી લાગતું ક્યાંક સ્કૂલ જેવી જગ્યામાં હોરણ ના વગાડે કે કોઈ હોસ્પિટલ જેવી જગ્યામાં હોરણ ના વગાડો લોકો સ્કૂલના સ્ટુડન્ટ ડિસ્ટર્બ થાય અને પેશન્ટ હોસ્પિટલમાં ડિસ્ટર્બ થાય.
હા એજ ને.
પાછું બધુ અલગ અલગ આવા હમણાંના તો ફટાકડા બધા નીકળ્યા છે એના લીધે પાછું હવા માં બી એટલું પ્રદુષણ થાય છે.
એકદમ સાચી વાત છે લોકો તો આજ કલ હવે ટ્રેન્ડ થઈ ગયો છે ફટાકડો. ફોડવાનું કઈ બી ફંક્શન હોય એટલે ફટાકડા ફોડો.
હા
લોકોને સમજાવવું જ બહ મુશ્કેલ છે હા એ તો છે. લોકોને ના કેવી રીતે મનાવાય લોકો માને જ નહી ને.
બરાબર છે. પછી એના લીધે જ બધ વધારે પડતું બગડી જાય.
ના એ તો સાચી વાત છે જ્યાં જવો ત્યાં બધા ફટાકડા હવે મોસ્ટ ઓફ ધ બધા ફંક્શનમાં લોકો ફટાકડા ફોડે જ છે.
હા
અને અત્યારે તો હવે પેલું નવું નીકળ્યું છે ગન શોટ. ટ વાડું ખબર છે.
હા હા હા
બેરેજમાં તો એ લોકો તો એ એનાથી પણ પ્રદુષણ શિક્ષણ થાય જ ને.
થાય થાય બરાબર એ તો અમુક પેલું જે સ્મોક વાળું બી વધારે છે એકદમ ધુવાણા છોડે એવા બધા બી બહુ નીકળ્યા છે.
હા સેમ એનાથી પણ લોકોને મને તો એનાથી સાવ એલર્જી છે. અત્યારે જ હું વચ્ચે લગનમાં ગઈ હતી ત્યારે સ્મોક વાળું કરી ને તો માર મારું તો માથું દુખી ગયું કે મેં કીધું આ શું છે.
હા, આંખો ઉપર બી એટલું અસર થાય પાછું.
સાચી વાત છે.
હમ, અને તો અત્યાર કલના આજકાલના જે વાહનો છે, નહી લોકો પ્રોપર પીયુસી કરાવતા કઈ જ નહીં પ્રોપર.
હા એ તો સાચી વાત છે, લોકો કઈ પોતાના પર ધ્યાન જ નથી આપતા.
એ જ. પછી આ બધા ના ગેસીસ બધા રિલીઝ હા.
હા એજ તો બહાર ના દેશો કેવા સારા ક્લીન હોય છે, ને આપડો બહાર ના દેશમાં તો આટલો અવાજ કોઈ ના કરે અને આપડા દેશમાં તો માથું ખરાબ થઈ જાય આપડે ક્યાંક ટ્રાફિકમાં ફસાઈ જાય તો લોકો હોર્ન વગાડી ને માથું ખરાબ કર દે.
બહ જ એક તો બહ જયારે બી અમુક અમુક જે બધી મોટી મોટી સિટીઓ હોય ને ત્યાં તો ભાઈ ખતરનાક હોય છે બધું.
સાચી વાત છે.
એક થોડીક વાર આપડણે ટ્રાફિકમાં રહીએે ને ઊભા તો આપણને એવું થાય કે યાર જવું છે બસ અહિયાં થી નહી ઉભું રહેવું.
હા એ સાચી વાત છે લોકો તો આમ હેરાન કરી દે છે.
હા એજ, અને ઉપરથી આ બધા જે હવામાં ગેસો જશે, એના લીધે પછી ઓવરઓલ જોવા જઈએ તો બી કેટલું બધું અસર થાય છે આપડ વાતાવરણ પર બધું પર્યાવરણ બધું જ ખરાબ થાય છે.
સાચી વાત છે. એ એન્વાયરમેન્ટ ને અને પાણી બધું સોઈલ ને બધા એને ખરાબ જ કરે છે આ બધું. શું કરીએ પણ
એ જ અને પછી આખી સોયલ બધી ખરાબ થઈ જાય પછી એમાંના કોઈ પર ઉ ઉગી શકે ક્રોપ કે કઈ પણ
હમ એ તો છે જ લોકોને સમજાવવા બહુ મુશ્કેલ થઈ ગયા છે.
કોઈ સમજવા માટે તૈયાર જ નથી
હમ આપણે એકવી શદી ના ચ એટલે આપડે આમ લોકો સમજતા જ નથી કે હવે કેવી રીતે આપણેે પ્રદુષણથી બચી શકીએ લોકો વધારે પ્રદુષણ જ કરે છે.
એ તો છ બધી રીતે જોવા જઈએ તો બી કોઈ બી રીતના લાઈક પેલા અત્યારે હમણાં પેલું બુલેટ ને બાઈક ના બાઈકમાં અવાજો કરી કરીને જશે
હા એ તો છેજ ને
એ તો મને બહુ જ ઈરિટેટિંગ લાગે છે. અ
હા. લોક બ બાકી કેવું તમારે હજી મારે તો આ બધું પ્રોજેક્ટમાં તમે જે કીધું એ બધું હેલ્પ થઈ જશે થોડું લખવામાં
હા લખી દેજો બધું થોડું આપડે જે જે બધું હમણાં વાતચીત કરીએ
હું જો હું તમને સંભળાવું કેવી રીતે લખીશ આ પોલ્યુશન થી બીમારીઓનું વધારે રહે છે એટલે કે હાર્ટ ડિસીઝ પણ થઈ શકે કાર્ડિયો વેસ્ક્યુલર ડિઝીઝ પણ થઈ શકે કોર્નિક ડિઝઝ થઈ શકે ડાયાબિટીસ થઈ શકે એવા બધા હું અમુક અમુક તક નામ લખીશ
હા સારું રહેશે અને પ્રોજેક્ટ બી થોડું લાઈક પ્રોપર સારું લાગશે એમ
હા તમારા સાથે ચર્ચા કરીને મને ખબર પડીને કે હજી આવી રીતે કઈ હોય તો લખાય એમ
હા અને હજી એક વસ્તુ વસ્ત બી છે કે જે આપણે હમણાં વાત ક રી ને કે આવી રીતે સોઈલ માં ને બધું ખરાબ થાય છે એમ તો એના લીધે શું થાય કે આપડે પ્રોપર બધું ક્રોપ કે કઈ ઉગાડી ના શકે કે હવે એ આપડ સારું કરવા માટે એનામાં કોઈ પાછા ખરાબ થી ફર્ટિલાઈઝર નાખીશું કેમિકલ નાખીશું તો એ પાછું વધારે ખરાબ કરવા વાળું કામ કરીએ છીએ આપણે
હા એ સાચી વાત છે.
હા.
સોઈલને કેટલું ખરાબ થાય છે અને લોકો પાણી નદીઓમાંન કેટલા કચરા નાખે છે. અને લોકો હવે જગ્યાએ જગ્યાએ ફેક્ટરીઓને લગાવે છે એમાં. એના ધુવાણા પણ કેટલું હ હાર્મફુલ હોય છે.
હા ધુવાડા અને ઉપરથી એમાંથી જે બધો કચરો નીકળે કેમિકલ ને બધું એ બી પાણીમાં જ જાય છે.
હ પાણીમાં જાય છે અને એ તો ધુવાણાને બધું નીકળે તો લોકો પર પણ ઈફેક્ટ પડે એટલે લોકો પણ માંદા પડે.
હા. લોકોની સાથે સાથે પછી પાણીમાં જાય તો પાણીમાં જે બધા જીવ જંતુ હોય એ લોકોના ઉપર બી થાય.
હા એ તો સાચું છે.
પછી બધી મછલીઓ હોય કે ગમે તે હોય એ એના ઉપર બી બહુ ખરાબ અસર પડે છે.
હા એ તો છે એ પ્રદુષણ તો ત્રણ પ્રકારના છે જળ પ્રદૂષણ વાયુ પ્રદૂષણ ને અવાજ પ્રદુષણ પણ લોકો આને સમજતા જ નથી કેવી રીતે આ પ્રદુષણ ને હેન્ડલ કરવું લોકોને આવડતું જ નથી.
હા એ તો છે અને હું તમને છે ને હજી એક મેં વચ્ચે છે ને એક બહુ સારો લેખ વાંચ્યો હતો પ્રદુષણ ઉપર તો હું એ બી છે ને તમને શેર કરીશ તો તમને થોડું વધારે હેલ્પ લાગી જશે પ્રોજેક્ટમાં.
ઓ થેન્ક યુ તો તો તમે મોકલજો જ પ્લીઝ મને. તો મારી હેલ્પ થઈ જાય.
પાકું પાકું શર હું છે ને એ તમને મોકલી દઈશ. હમણાં થોડી વાર માં જ કોલ પતાય ને
હા હા વાંધો નઈ તમારથી વાત કરીને બહ મજા આવી કેટલા દિવસો પછી આપણેે વાતો કરી નઈ.
હા એતો છે હવે આવજો ક્યારેક ઘરે.
ચોક્કસ ચોક્કસ તમે આવજો ઘરે.
પાકું પાકું અને અંકલ આટીને પણ યાદી આપજો.
ચોક્કસ ચોક્કસ, તમારી એક્ઝામ ક્યારે થવાની છે ચાલુ?
મંથ થી થશે હવે જોઈએ.
બરાબર. સરસ તો પછી તો તમારે તો જલસા બાગ કે જોબ નું કઈ વિચાર્યું આગળ?
હા હવે બસ ચાલે છે.
અચ્છા બરાબર.
બધી ઇન્ટરવ્યુ આપીએ છીએ એટલે ચાલુ થઈ જશે.
ના ના એ તો બરાબર છે એ તો થઈ જશે તમે તો કેપેબલ છો તમે કરી લેશો.
હ થેન્ક યુ થેન્ક યુ.
ચલો કાલે વાત મળીએ હવે.
હા પાકુ યાદી આપજ બધા નેને. ઘરે ગોઠવો હવે આવાનું ક્યારેક.
સારું સારું એકદમ.
પાક્ક ચાલો. બાય.
બાય.